હલો.
હા હા આવે છે બોલો બોલો શું કરી રહ્યા છો? નમસ્કાર.
નમસ્કાર તો આજનું એવું છે કે મારે ગેમિંગ ગેમિંગમાં આગળ વધવું છે તો તમારા મને સલાહ આપો થોડી.
હા બરાબર તમે જો ગેમિંગમાં આગણ વધુ છે. અમે મેં તમારું નામ પણ જોયું તું કે તમે ગેમિંગમાં કઈક સારું છે ને રમો છો અને જેવું. હોય ફ્રી ફાયર વગેરે એમાં તમે કઈક સારું જ રમો છો. ને એવું પણ સાંભળ્યું કે તમે સ્પોર્ટ પણ રમો છો તો તમે જો આગળ જશો ગેમિંગમાં. તો સારું છે કારણ શું કે ઘણા બધા લોકો છે અત્યારે ભણવામાં જ બધુ ધ્યાન આપે છે. અને જે ગેમિંગ વગેરે જે છે તેમાં તો કોઈ ધ્યાન જ નથી આપતું. અને જો તમે કદાચ તેયામાં જશો તો તમારી માટે અત્યારે હરીફાઈ ઓછી છે. જે ભણવા કરતા કારણ કે ભણવામાં કેવું છે કે. બધી જગ્યા એ ખુબ જ હરીફાય છે તમે જે પણ કોઈ કોર્સ લેશો તેમાં કોઈ સ્કોપ તો‌. છે જ નહી એટલે બિલકુલ નોકરી મળવાની તકો તો હોતી જ નથી. એવું છે અત્યારે કારણ કે. જે વસ્તી વધારો છે તેના કારણે બધી જગ્યાએ ફુગાઓ છે બધા પાસે આવી ડિગ્રી છે. અને ઘરે જ બેઠા છે. તમે જો કદાચ ગેમિંગમાં જશો તો એક સારી ચોઈસ છે એમ. હા કે એમાં જો તમે. કોઈ એડ વગેરે કરી શકશો પછી યુટ્યુબમાં તમારી કોઈ ચેનલ હોય. ચેનલ માંથી પણ તમે ઇન્કમ વગેરે મેળવી શકશો. અને સ્પોર્ટ કરશો તો તેમાં પણ તમે જીતશો તો એમાંથી પણ તમને. જે પ્રોફિટ વગેરે.
એડ સ્ક્રીમ રમવાનું ચાલુ જ છે રોજની પ્ર દાડ. ત્રણ ત્રળ વખત રમવાનું ચાલુ છે ઓવર વ્યુ. મારી ટોપ પોઝિશન ટોપ અ એક થી લઈને ત્રણમાં વચ્ચે જ હોય છે.
હમ હમ.
અને મારું પરર્ફોમન્સ મતલબ. કે જે કોન્ફિડન્સ છે એ અ મેચ રમ્યા પછી હાઈ લેવલ મતલબ કે. જે છે એના કરતા વધારે જો હોય છે.
બરાબર તો તો તમે ગેમિંગ વગેરે સારી કરો છો એમ.
હા કમપ્લેટ.
હા તો તો તમે અત્યારે કઈ પ્રોફિટ પણ કર્યો છે.
હા પ્રોફિટ કર્યું મેં. લગભગ દોઢ વર્ષથી આ પેડ સ્ક્રીમ રમવાનું ચાલુ કર્યું છે એમાં. પેડ સ્ક્રીમાં કેવો આવે કે જો ત્રળ લોબી હોય. એમાં પચીસ થી ચાલુ થાયને એ દસ હજાર સુધી ની હોય એમાં. ધારો કેાઈ પચીસ વાળી લ્યા તો આપડે‌. એને ટોપ થ્રી માં આવે ત્રીસ રૂપિયા ટોપ ટુમાં આવે. સિતતેર રૂપિયા અને ટોપ વન વાળા મળે નેવું રૂપિયા. આ પ્રમાણે પ્રાઇસ.
બરાબર હમ્મ એટલે એક ટીમ વાઈઝ હોતું છે કે તમે
જ હોય છે એમાં એક ટીમમાં ચાર પ્લેયર હોય છે ચારે ચાર નું રજિસ્ટ્રેશન કરવું પડે
જયારે રૂમ આઈડી ને પાસવર્ડ આવે એટલે અંદર એન્ટ્રી કરવી પડે ચાર મેપ હોય છે ટોટલ બર્મુંડા પરગેરી નેક્રા એડ કલ્હાર.
હા હા.
હમ
ચાર માં તમે ગમે તે મેપમાં રમી શકો કે એ જે સિલેક્ટ કરે એમાં જ રમવાનું થાય. એ
અચ્છા એ ચાર મેપ હોય વારા પરરથી રમાડે એક. એક બસ એક બે ટો બે ચાર મેચ હોય છે. જેમ કે બર્મુંડા બર્મુંડામાં સૌથી સારામાં સારો મેચ છે
હા હા એ મેં સાંભળેલું છે હા કારણ કે એમાં ઘણા બધા પ્લેયર જે હોય છે એ બગોડા મેપમાં જ રમતા હોય છે તેના કારણે તેમને બધી ખબર હોય ક્યાં જગ્યાએ આ વસ્તુ મળી રહેશે પછી પેલી જેગ્યા રિવાઈવલ પોઈન્ટ છે એ બધી તેમની જાણકારી હોય છે વધારે માં વધારે જે બુરમુડા મેચ છે તેજ લોકો રમતા હોય છે તેના કારણે એ મેપ સારો છે
હમ્મ વીમેપ સારો છે ને એમાં તમે જે તમારો ડ્રોપ પોઈન્ટ એક જગ્યાએ સિલેક્ટ હો તો મતલબ કે થર્ડ પાર્ટી હોવાનો તમારી ચાન્સ ઓછો છે અને તમે તમારી ફોર ફોર ફમાં તમે ઈઝીલી ક્લચ કરી શકો ટીમ વાઇપ આઉટ કરી શકો
હા હા એ પણ વાત સાચી તમારી અત્યારે તો જો તમે જે સ્ટાર્ટઅપ કરવા કહો છો કે ગેમિંગમાં તો એક હીરો મને સારું ચોઈસ લાગે છે કારણ શું જે અત્યારે તમે જોતા હશો ઘણા બધા યુટ્યુબર પણ છે જે અજુભાઈ ને અમિતભાઈ એ બધા અત્યારે જે કરિયર પોતાનું બનાવી બનાવી દીધું છે તેમણે પેલા તો એક સામાન્ય માણસ હતા જેવા આપણા જેવા ત્યારે તેઓ રમતા હતા અને અત્યારે જો તમે જોતા હશો ઘણા બધા પૈસા પણ તેમને યુટ્યુબમાંથી મળે કોઈ એડવર્ટાઈઝ કરે કોઈ મોબાઈલ ની એડ કરે છે અત્યારે ને બીજીએમ આઈમાં પણ સારું એ છે બીજી એમાં પણ ઘણા બધા જે પ્લેયર છે જે જોનાથનને સ્કાઉડ ને એ બધા પણ ઘણું બધું પૈસા કમાય છે આ ગેમિંગમાં એટલે ગેમિંગમાં પણ એક કરિયર તો બની શકે છે એમ
અચછા ટ્વેન્ટી સિક્સ થઈ હતી એમાં મે રજિસ્ટ્રેશન માટે મારી ટીમ જ નથી
બરાબર
થોડી મતલબ કે કોલેજ લેવલ ની એક્ઝામ હતી એટલે થોડું એમાંરે કે બાકી કરવાની ઈચ્છા હતી પર કોઈ થિયું ના
હા હા એ બરાબર છે તમે કદાચ જો એમાં કઈ દીધું હો ત તો પણ સારું પણ એ તમે બરાબર કયું કે જો કોલેજ ની અત્યારે એક્ઝામ હોય તે પણ આપવી જરૂર છે કારણ કે એમાં જો એટી આવે તો ત્યાં આગળ પણ આપણે ફસાઈ જઈએ છીએ બરાબર તમે કય્યું છે એક્ઝામ આપી અને હવે જો હવે એક્ઝામ તો પતી ગયે હવે જે નોર્મલ લેક્ચર હશે તો તમારે લેક્ચર પણ એટેન્ડ કરવાના અને ગેમિંગમાં પણ થોડું થોડું ધ્યાન રાખવાનું અને જો એવું લાગે કે હવે કોલેજ જવાની જરૂર નથી. અને તમે ગેમિંગમાં પણ એવું સારું એવું કમાઈ શકતા હોય. તો પછી છોડી દવું જ સારું છે, જે કોલેજ વગેરે કારણ કે તેમાં ખોટો ખર્ચ ટાઈમ બગડશે, અને આગળ પણ જોબ લાગવાની તો સંભાવના છે જ નહી. કારણ કે ઘણા બધા લોકો છે એવા જેમ આવું બધું કરતા હોય છે. પરંતુ તેમને કોઈ જોબ વગેરે મળતી જ નથી એમ
વાત હાચી મેં પણ ચાલુ રમવાનું ચાલુ છે પણ જે ફ્રી લેક્ચર હોય એમાં અથવા તો એક કલાક ના બ્રેકમાં એ સમથિંગ તેમજ પ્રેક્ટિસ જ કરું છું હું બસ મતલબ કે લેક્ચર ના ટાઈમે લેક્ચર ફરી નાખો ટાઈમ ટુ ટાઈમ તેના લીે એક્ઝામમાં એટી ના આવે
હા હા હા એ બરાબર તમે કયુ કારણ કે ભરવા તો જરૂરી છે નહીતર તેનાથી તો કઈ થશે જ નહી એટી જો એટી આવશે તો ત્યાં પણ આપડણે ફસાઈ જઈશું ને અહિયાયા પણ ફસાઈ જઈશું બંને જગ્યાએ એક જગ્યા પણ કમ્પ્લીટ ચાલીશું નહી. તેના મા થોડું ઘણું એવું બનવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કે જેનાથી આપણે નોર્મલ જે નોલેજ હોય તે પણ ગમે ત્યાં કામ તો લાગી જ શકે એમ.
હા તેમાં બે બે બંને વસ્તુ એક એક સાથે મકવા કરી રહ્યો છું મતલબ કે કોલેજ ચાલુ છે અને
ગેમિંગની પ્રેક્ટિસ પણ ચાલુ છે. અને સંડે ના દિવસે પણ મોટ ટુનામેન્ટ છું ફ્રી ટાઈમ અને એમાંથી કરું છું
એ પણ બરાબર હમ. જો તમારી કદાચ સારી ટ ટીમ હોય હા બોલો
મારો વિચાર એવો છે કે, યુટ્યુબ પર થોડો વિડીયો બનાવીને છે ચાલુ કરો મતલબ કે મારે જે જે મારી ક્લપ હોય એના વિશે એજ્યુકેશન એ બધું નાખું યુટ્યુબ માં
હા એ બરાબર છે. હા હા અત્યારે એવું અમે એવું છે કે જો યુટ્યુબમાં તમે સ્ટાર્ટઅપ કરશો. તો તમારી જો ફેન ફોલોંગ પણ વધશે. ત્યાંથી પણ થોડીક ઈન્કમ આવવાનો જે સોર્સ છે, ત્યાંથી પણ ચાલુ થઈ જશે. અને તમે જોઓ મોટા જે ક્રિએટર બની ગયા. તો તો ભઈ કઈ ચિંતા નથી તમને ખાલી એડમાંથી પણ ઘણા બધા પૈસા મળશે. જેટલા ગેમિંગમાં પણ નથી મળતા એમ ઘણા બધા એને પૈસા પૈસામાં એટલે એના માટે જો એક કન્ટેન્ટ ક્રિએટરો બનવું પડશે. ત્યા જોુ કે ફ્રી ફાયર ના જે ગેમ પ્લે હોય તેના વિડીયો મુકો પછી લાઈફ કરો પછી ટીપ્સ એ ટ જે હોય. એ પણ તમે મૂકો પછી એવી કોઈ ફની મુમેન્ટ થાય. તો એના વિડમ કસ્ટમ રૂમ મેસે-' ત બનાવો અને તેમાં પણ જે હાર જે થાય. તેના પર મીડિયા મેખો તો પબ્લિક ને આવું જે જોવાનું હોય. એ સારું ગમતું હોય છે અને એમાં પણ તમે યુટ્યુબ નું જે અ જે સ્પોન્સરશીપ હોય તે પણ મળ છે અને બ્રાન્ડિ પણ તમે કરી શકો છો. જેનાથી ત્યાં આગળ ઈન્કમ નો એક સોર્સ ચાલુ થઈ જાય છે.
અચ્છા એવું બધું એ છે મતલબ કે મારે હવે ચાલુ કરવું જ છે બસ વિીડીયો એડિટિંગ ક્લિપ ખાલી એડિટિંગ કરવા માટે મને આવડતું નથી બાકી થોડ કંપની એડિટિંગ કરતા આવડતું નથી તો તમે મને ટ્રીપ ચાલો કે જેનાથીું એડિટિંગ કરી શકું.
હાા બરાબર જો એડિટિંગ માટે તો કેવું છે. કે ઘણા બધા લોકો તમારી પાસે એમાં પી જે પીસી તો હોવું જ જોઈએ કારણ કે પીસી માં તમે કરી શકો. અને અત્યારે જો મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ કેપકટ વગેરે હોય. તેમાં પણ ઘણા બધા લોકો એડિટિંગ કરતા હોય છે. અને એનાથી તમારી પાસે અત્યારે જેવું ડિવાઈસ સારું છે. તો એમાં તમે જેમ્પલે પણ વગેરે બરાબર કરી શકશો. અને વિડીયો પણ એજ મોબાઈલમાં નાખશો યુટ્યુબમાં તો તેમાં પણ સારું રહેશે. એડિટિંગ તમે થોડુંક પેલા ટ્રાય કરો શીખો. અને કદાચ ન ફાવે તો એડિટિંગ માટેના કોઈ ફર્સ પણ આવે છે. એ ન કરવા હોય તો યુટ્યુબમાં અત્યારે બધું અવેલેબલ છે તમારે જે એનો કોર્સ પણ મળી જશે. ઘણું બધું મળી જાય છે.
એડિટિંગ કરીને એ બધી ક્લિપો યુટ્યુબ માં નાખો પણ યુટ્યુબમાં કઈ જગ્યા મતલબ કેટલા વાગે ટાઈમે નાખવો જોઈએ મતલબ કે ડેલી નાખો જોઈએ. જોઈએ અયા વચ્ચે એક દિવસ સ્કીપ કરી નાખો લાઈફ સ્ટ્રીમ કેટલા દિવસે કરે છે મતલબ કે ફ્રી ટાઈમમાં સંડે દિવસે કરે અયા
હા હા બરાબર જો આપડે નોર્મલ વિચારશો તો કેવું કે જોવા વાળા વ્યક્તિઓ હોય. તેઓ લગભગ બપ બપોરે કા તો રાત્રે હોય ને જે આઠ નવ વાગ્યા પછી ત્યારે ઘણા બધા માણસો ફ્રી હોય છે અને તેઓ યુટ્યુબ તરફ દોરાય છે એટલે ત્યાં જોતા હોય. ત્યાં ત્યારે તમે જો લાઈફ સ્ટ્રીમ જોવ કરશો જ બીજીએમ આઈ આ જે પણ તમે ફ્રી ફાયર રમો તેનું લાઈવ કરશો તો એકદમ સારું રહેશે કારણ કે રાત્રે ત જે વ્યુઅર્સ હોય તેમની સંખ્યા વધશે જો બપોરે તો કેવું હોય કે બધા ફ્રી ના હોય અમુક નોકરી જતા હોય અમુક જોબ જતા હોય અમુક પોતાનો બિઝનેસ હોય સંભાળવા જાય ને અમુક જે વિદ્યાર્થીઓ કો સ્ટુડન્ટ હોય તે પોતાના સ્ટડી માટે પણ કોલેજ વગેરે જતા હોય સ્કૂલ જતા હોય. પર જો તમે રાત્રોને જે ટાઈમ રાખશો તો ત્યાં આગળ બધા ફ્રી જશે અને થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા જે યુટ્યુબ તરફ પણ દોરાય છે. તેના કારણે તે તમે કરશો તો એકદમ સારું રહેશે.
અચ્છા તો યુટ્યુબમાં શોર્ટની મતલબ કેટલા મિનિટ કેટલા સેન્ડ ક્લિપ અપલોડ કરીવી છે જેથી વધારે આવે. અને લોકો વધારે જોડાય અને ઇન્ટરેસ્ટ તાર આવે અંદર વિડીયો
હા હા જો એમાં તમારે કેવું કરવાનું કે જે પેલું તો જે થંમનેલ આવે ને એવું આકર્ષિત રાખવાનું કે કોઈ વ્યક્તિ જોવે તો એકદમ આકર્ષાય જાય એમ. અત્યારે જો એ એટલું બધું આગળ થયું કે કે તમે ખાલી ફોટા પ્રોન્ટ લખશો કે મારે એવું આકર્ષિત જે થંમનેલ બનાવી આપો કે જેનાથી પબ્લિક આકર્ષે તો તે પણ તમને એક થંમનેલ બનાવી આપશે. અને યુટ્યુબમાં જે વિડીયો હોય. કે શોર્ટ વિડીયો તો તમે ઓછામાં વધુમાં વધુ સાહીઠ એક મિનિટ મોકલી શકો તેમાં પણ એક મિનિટ ન મૂકો એ બરાબર છે. અને અ જો યુટ્યુબમાં તમે વિડીયો મુકશો ન શોર્ટ વિડીયો તેમાં થોડાક વ્યૂ વ્યૂ તો આવશે પણ ઈન્કમ થોડીક ઓછી આવશે. પરંતુ જે લોંગ વીડિયો તમે મૂકવાનું ચાલુ કરશો જે લાઈવ સ્ટ્રીમ વગેરે તો તેમાં સારું રહે છે અને લાસ્ટ ટાઈમમાં કેવું કે તને જે કોઈ એને સામેથી પેલા જે કરતા હોય ને એ પણ પૈસા મળતા હોય છે. આજે ચેટ અને સુપર ચેટ કરતા હોય ને. તેમના પણ પૈસા મળે જો કોઈક સારો વ્યક્તિ આવે મોટી વધારે પણ ચેક કરતા હોય એ પણ તમને પૈસા મળતા હોય છે.
અચ્છા અને યુટ્યુબ મતલબ કે કઈ રીતે આપડે અ કમાઈ શકે મતલબ કે કઈ રીતે આપડું ચેનલ કેટલા સબસ્ક્રાઈબર જો કેટલો વોટ ટાઈમ જો શું કરવાથી યુટ્યુબમાંથી પૈસા મતલબ કે આપે અ માની લો કે શોર્ટ વિડીયો અપલોડ કરવાનું તો ચાલે કરી દીધું પણ કેટલા ટાઈમ સુધી આપડ પૈસા મળે કેટલા પછી કેટલા સબસ્ક્રાઈબર જો કેટલો વોચ ટાઈમ જોવે.
હા અત્યારે તો જો યુટ્યુબમાં તો ઘણા બધા જ યુટ્યુબમાં ચાલુ છે. અને એમાં પણ યુટ્યુબ એક એવું કે રોલ